હેલો.
બસ મજામાં. તમે કેમ છો?
હું બી એકદમ મજામાં. ઘણા દિવસો પછી વાત થઈ રહી છે.
હા બધા પોતાના કામમાં આટલા વ્યસ્ત છે. કે આપણેે મળવાનું પણ ઓછું થઇ ગયું છે.
સાચી વાત છે. તો હવે શું ચાલી રહ્યું છે તમારા જીવનમાં?
હવે તો નોકરી શોધવાની અને કેરિયર બનાવાની પૂરી તૈયારી કરી રહ્યો છું હું.
બહુ સરસ કઈ ફિલ્ડમાં કામ કરવા માંગો છો
બાયોટેકનોલોજી અને લેબોરેટરી રિલેટેડ ફિલ્ડમાં.
આ ફિલ્ડમાં ઘણી ઓપોર્ચ્યુનિટીસ છે પણ કોમ્પિટિશન બી ઘણી વધારે છે.
હા એટલે જ હું રોજ કઈ નવું શીખવાની કોશિશ કરું છું.
તમે ઓનલાઈન કોશિશ પણ કરો છો
હા ફ્રી અને યુટ્યુબથી પણ ઘણું શીખવા મળે છે મને.
કોલેજ પૂરું થાય પછી સૌથી મોટો ફેરફાર શું લાગ્યો
કોલેજમાં બધા મિત્રો રોજ મળતા હતા હવે દરેક વ્યક્તિ પો પોતાના કેરિયર માં વ્યસ્ત થઈ ગઈ છે.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
હા એક્ઝામ ના દિવસો પણ હવે યાદ આવે છે મને.
હા અને અસાાઈનમેન્ટની ડેડલાઇન્સ પણ.
હ હા એ પણ યાદ આવે છે મને.
તમને શું લાગે છે કે સફળતાનું રહ રહસ્ય શું છે?
મારા માટે ડિસિપ્લિન સૌથી મહત્વપૂર્ણ છે.
કેમ?
કારણ કે મોટિવેશન રોજ નથી હોતું પણ ડિસિપ્લન હોય તો તો પછી વ્યક્તિ રોજ કામ કરે છે.
બહુ સરસ જવાબ હું પણ આ વાત સાથે સહેમત છું.
તમે તમારા ભવિષ્ય વિશે શું વિચારો છો?
હું ઈચ્છું છું કે મારી સારી નોકરી હોય ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી હોય અને ફેમિલી ખુશ હોય.
હા બધા લોકોનું સપનું હોય છે.
તમારું ડ્રીમ ડેસ્ક
મને સ્વઝરલેન્ડ જવું જોઈએ છે.
વાહ ત્યાં શા માટે?
ત્યાંના પહાડો પ્રકૃતિ અને શાંતિ મને ઘણી ગમે છે. તો મને ત્યાં જવું ગમે છે.
ભારતમાં ક્યાં ફરવા જવાનું ગમે?
ઉદયપુર કાશ્મીર કેરલા મનાલી અને નોર્થ ઈસ્ટ ઇન્ડિયાની બધી જ જગ્યાએ મને ફરવાનું બહુ ગમે છે.
મને પણ કાશ્મીર જોવું છે?
લોકો કહે છે કે કાશ્મીર ધરતી પરનું સ્વર્ગ છે.
તમે ટ્રાવેલિંગ કરતાં શું શીખો છો?
નવી સંસ્કૃતિ નવા લોકો અને નવી રીતે જીવન જીવવાની સમજન મળે છે તે હું શીખું છું.
બિલકુલ સાચું.
તમે ફ્રી ટાઈમમાં શું કરો છો?
હું ફ્રી ટાઈમમાં મ્યુઝિક સાંભળું છું મવી જો અને ક્યારેક પુસ્તક પણ વાંચી લવ.
ઓ તમારી ફેવરિટ મૂવી કઈ છે?
એમ તો ઘણી બધી છે પણ થ્રી ઈડિયટ્સ મારી ફેવરેટ છે.
ઓ એરી પણ ફેવરેટ મુવી માંથી એક છે.
એ મૂવી માંથી ઘણું શીખવા મળે છે.
હા. ખાસ કરીને કરયરની રેસ વિશે જાણવા મળે છે આપણના
હા. લોકો ઘણી વાર બીજાની સાથે કમ્પેરિઝન કરતા હોય છે.
હા પણ દરેક વ્યક્તિની ચંડી અલગ જ હોય છે. સોશિયલ મીડિયા વિશે શું તમારું મંતવ્ય છે?
સોશિયલ મીડિયા નો ઉપયોગ યોગ્ય રીતે થાય તો ઘણો ફાયદો છે.
અને ખોટો ઉપયોગ થાય તો સમય નો વ્ય વ્યાય છે.
હા. ઘણા લોકો કલાકો સુધી સ્ક્રોલિંગ કરતા રહે છે
એટલે હું રોજ લિમિટેડ સમય માટે જ સોશિયલ મીડિયા વાપરું છું
બહુ સારી આદત છે તમારી
હા તમે સવારે કેટલા વાગે ઉઠો છો
મોટા ભાગે સાડા છ વાગે
ઓહ હું પણ હવે વહેલા ઉઠવાની આદત પાડવા પ્રયત્ન કરી રહ્યો છું છુ
પેલા ઉઠવા ના એવુ દિવસ ઉઠવાથી દિવસ લાંબો લાગે છે
ટીવીપી પણ વધે છે આપણી અંદર
કેટલું ધ્યાન આપો છો
હ પેલા કરતા તો વધારે જ આપું છું હુ
તમે ક્યારે એક્સરસાઇઝ કરો છો
હમણાં તો રોજ વોકિંગ કરું છું અને એક્સરસાઇઝ પણ કરું છું
બહબ સારી આદત છે બહુ સારી વાત કેહેવાય
આજકાલ હેલ્થની સંભાળ રાખવી જરૂરી છે જેનાથી આપને રોગ કોઈ થાય ના એ ધ્યાનમાં રાખ આપવું જોઈએ
સાચી વાત ખાસ કરીને ઓફિસ જોબમાં
હા દિવસભર બેસી રહેવું પણ નુકસાનકારક હોય છે આપડી માટે
હા તમને કઈ સ્કીલ સૌથી મહત્વપૂર્ણ લાગે છે
કોમ્યુનિકેશન સ્કિલ એક મહત્વપૂર્ણ સ્કિલ છે
કારણ કે તે તમે કેટલું પણ જાણો પણ સારી રીતે વ્યક્તિ ના કા કરી શકો તો મુશ્કેલ થઈ શકે છે
બહુ સાચું કહ્યું તમે
હા ઇન્ક્રીઝ ઇમ્પ્રુવ કરવા માટે તમે શું તું જઓ આપશો
રોજ ઈંગ્લિશમાં વાંચવું સાંભળવું અને બોલવાની પ્રેક્ટિસ કરવી
હું પણ હવે રોજ પ્રેક્ટિસ કરું છું ઇંગ્લિશ માટે
થોડા મહિનામાં જ ઘણો ફેરફાર દેખાશે
હા મને પણ એવું જ લાગે છે
ફેમિલીનું સપોર્ટ કેટલું મહત્વપૂર્ણ હોય છે
મારા માટે તો ખુબ મહત્વપૂર્ણ છે
હા મુશ્કેલ સમયમાં ફેમિલી સૌથી મોટી મોટો સહારો બને છે
હા અને એ મિત્રો પણ એટલા જ જરૂરી હોય છે જિંદગીમાં
સાચા મિત્રો જીવનની સંપત્તિ
હા બિલકુલ
તમને લગ્ન વિશે શું વિચાર છે
સ્ટેબિલિટી પછી લગન
આજકાલ ઘણા યુવાઓ એવું જ વિચારી રહ્યા છે
હા કારણ કે જવાબદારી ઘણી હોય છે
તમે પાંચ વર્ષ પછી તમને ક્યાં જોવા માંગો છો
એક સારી પોચીસન પર આત્મવિશ્વાસ સાથે અને ફેમિલીને ગર્વ થાય એવું કામ કર નો હું જોવા માંગુ છું મને
બહુ સુંદર લક્ષ્ય છે.
તમારું શું છે?
હું પણ સતત પ્રગતિ કરતો રહું અને જીવનમાં સંતુલન જાલવું
સંતુલન બહુ જ જરૂરી છે આપણા જીવન માટે.
હા પૈસા જરૂરી છે. પણ મનની શાંતિ પણ એટલી જ જરૂરી છે.
આ વાત મને ખુબ ગમે છે.
સાચી વાત તમે બીજું શું કહેવા માંગો છો.
હું એવું કેવા માંગુ છું આપડે આખો દિવસ આનંદમાં જ રહેવું જોઈએ.
હા એ તો છે હું તમને બીજી એક વાત કવ.
હા જરૂર.
તમને ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવી હોય તો ડીઓલ લીંગો કરીને એક એપ છે જેના ઉપર તમે ખુબ સરળ રીતે ઇંગલશ પણ કરી શકો છો.
હા ડિયો લિંગો તેના વિશે તો હું જાણું છું. મને ખબર છે. ડિયોલિંગોમાં તો ઘણી અલગ-અલગ ભાષાઓ શીખવા મળે છે આપણને જેમ કે સ્પેનિશ, હિન્દી, ઉર્દુ
હા ઘણું સાચું કહ્યું તમે. હું એના પરથી ફ્રેન્ચ અને સ્પેનિશનું બેઝિક શીખી રહી છું. .
ઓહ ફ્રેન્ચ અને સ્પેનિશ સરસ.
હા જે ફ્યુચરમાં મને કામ આઈ શકે છે. તમારા કોઈ કર બહાર જવાના અબ્રોડના પ્લેન્સ છે.
હા મને લંડન જવું છે બેચલર્સ પછી મારા
કેમ લંડન?
ત્યાં જઈને મને મારા કરિયર પર ફોકસ થવું છે અને ખુબ કામ કરવું છે જેનાથી મને મને મારા પરિવારને શાંતિ આપીવી છે.
. સાચ શું કહ્યું પણ તમને લંડન જઈને શું કરવા માંગો છો?
હું લંડન જઈને મારા ફિલ્ડની જોબ શોધીશ.
અચ્છા બરાબર છે. તો એ તમને અહિયાં બી સારી મળી શકે છે.
હા પણ ત્યાં અગાડી વધારે ઓપોર્ચુનિટી છે.
બરાબર છે સારું કેહેવાય. . બીજું તમે કઈ કઈ વિષય પર વાત કરવા ચાહો છો.
હા હું એવું કેવા માંગુ છું કે આપડે ઘ ઘણા સમયથી મળ મળ્યા નથી તો આપડે ક્યારેક મલીએ.
. હવે તો ટેકનોલોજી ખુબ આગળ વધી ગઈ છે તમે ફેસ ટાઈમ કરીને બી મળ્યા એકબીજા ને એવું લાગે. એવું આપડે કરી શકીએ એક એક સારું ઓપ્શન છે.
તમારી વાત એકદમ સાચી છે આપડે કોક દિવસ બધા ભેગા થઈને જયારે બધા ફ્રી હશે ત્યારે આપડે બધાને મિત્રોને ફેસ ટાઈમ કરી .
જરૂર. અને પછી આપણે ઘણી ગેમ્સ ને બધું બી રમી શકાય.
હા જેનાથી મજા પણ આવશે અને એક રીતનું મલ્ય પણ કહેવાયશું
સાચી વાત આ આવા બીજી સ્ડ્યુલમાં એકબીજાને ક્યાં ટાઈમ હોય કે આવે
હા બિલકુલ સાચી વાત છે તમારી
તો જરૂર છે આપણે ફેસ ટાઈમ કરીશું અને વાતચીતો કરશું
હા ચોક્કસ
બહુ આનંદ થયો તમારી જોડે વાત કરીને
મને પણ ખુબ આનંદ આવ્યો
ચલો તો
આવજો આભાર